હલો.
હેલો.
હેલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.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
. સારું-સારું.
સારું. આજે . એક વિષય પર વાત કરીએ.
આપડ આજે પૈસા ન મહત્વ વિશે પણ વાત કરીએ છીએ.
હા ખૂબ જ રસપ્રદ વિષય છે, આજના સમયમાં પેસા દરેક વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે.
પાછું કહ્યું તું તને લાગે છે કે પૈસા જીવનમાં સૌથી મહત્વનું વસ્તુ છે.
ના પૈસા સૌથી મહત્વની વસ્તુ નથી પરંતુ જીવનની ઘણી જરૂઆતો પૂરી કરવા માટે જરૂરી છે.
એટલા પૈસા વગર જીવન મુશ્કેલ બની જાય.
ખરખ કપડા રહેઠાળ શિક્ષ શિક્ષકોણ અને સારવાર જેવી મૂળભૂત જરૂરતો માટે પૈસા જરૂરી છે.
ઘણા લોકો કહે છે પૈસાથી બડું ખરીદી શકાય છે.
હા હું એ વાત સાથે સંપૂર્ણ સમજ નથી પ્રસાથી વસ્તુઓ ખરીદી શકાય છે, પરંતુ સાચો પ્રેમ વિશ્વાસ અને ખુશી ખરીદી શકાતી નથી.
ખુબ સુંદર વાત તો પછી પૈસાનું સાચું મહત્ત્વ શું છે
પૈસા આપણે સુરક્ષા અને સુ સુવિધા આપી શકીએ છે તેનાથી આપણે આપણા પરિવારની જરૂરતો પૂરી કરી શકી છે
શિક્ષણમાં પૈસા ની શું ભૂમિકા છે
સારી શાળાઓ વસ્તુકો કોલેજ અને અન્ય શિક્ષકો સાથે માટે પૈસા જરૂરી છે
એટલે શિક્ષણ અને પૈસા બંને એકબીજા સાથે જોડાયેલા છે
હા પરંતુ મહેનત અને જ્ઞાન વગેરે માત્ર પૈસાથી સફળતા મળતી નથી
ઘણા લોકો ખુબ પૈસા કમાય છે છતાં ખુશી નથી રહેતા
હા કારણ કે ખુશી માત્ર પૈસાથી નથી મળતી પરિવાર મિત્રો સ્વાસ્થ અને સંતોષ પણ એટલા જ મહત્વના છે છે
તારા મતે પૈસા કમાવવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે
તમારે મહેનત અને યોગ્ય કૌશલ્ય દ્વારા કમાયેલા પૈસા સૌથી મૂલ્યવાન હોય છે મારે સોચથી તો
મારા મનમાં એ બહુ મોટો ખ્યાલ આવે છે કે શું બચત કરવી પણ જરૂરી છે
ચોક્કસ કમાણી જેટલી મહત્વની છે તેટલી જ વચત પણ મહત્વની જ હોય
સારો સારો
કારણ કે ભવિષ્યમાં અચાનક જરૂિયાત ઊભી થઈ શકે છે બચત મુશ્કેલ સમસ્યામાં મદદ કરી શકે છે નહી તો આજના જીવનમાં કોઈ પણ કેવી ના મુશ્કેલ સમય માં ઉભું નથી થતા
ઘણા યુવાનો પૈસા મળવાથી સાથે ખર્ચી નાખે છે બધો પૈસો
હમ હા પરંતુ સમજદાર વ્યક્તિ કમાડીને એને બચાવે છે.
તું પૈસા માણસને સ્વભાવ બદલી શકે
ત્યારે હા કેટલા લોકો પૈસા મળ્યા પછી અહંકારી બની જાય છે જ્યારે કેટલાક લોકો વધુ ઉધાર બની જાય છે.
એટલો પૈસો કરતો માણસ નો સંસ્કાર બધુ મહત્વના છે ને
એ એકદમ સાચું
અ શું ગરીબ વ્યક્તિ ખુશ રહી શકે
હા જો તેની મળભૂતી જરૂરાતો પૂરી થતી હોય અને સંતોષી હોય તો તે ખુશી રહી શકે છે પણ આજના જીવનમાં કોઈ પણ સુખી નથી રહેતા અને કોઈને સંતોષ નથી. કેટલા પણ મળી જાય કે ઓ જોઈએ જ એને
હ અને ધોનિક વક્ત થી દુઃખ પણ હોય શકે છે ને
હ દુઃખી પણ હોય શકે છે બિલકુલ તેનાથી પેસા અને ખુશી હંમેશા એક સરખા જ નથી હોય ને તમે કભી સુખી રહો હા તમે કભી ખુશ રહેશો તો કભી હા એક જેવું જીવન નથી ચાલતું હોય ક્યારેક તમે બીમાર પડશો ક્યારેક તમે સારા રેશો ક્યારેક તમે ફરવો જવો હોય. તો ફરવો જતો હોય તો તમને સારો રેજો જો ક્યારેક તમે ગતું એટલે એક જેવું એક જેવું જીવન નથી હોય. ખુશી અને બંને ગનો
ગરીબ વ્યક્તિને અ રોટી કમાવવાનું દુઃખ હોય છે. અને જે ઘણા અમીર હોય એને રોટી કેવી રીતે પચાવવાનું દુઃખ હોય છે એજ રીતે બંને લોકોને દુઃખ તો હોય જ
હા એટલે વિદ્યાર્થીઓ પૈસા વિશે શું શીખવું જોઈએ તમારા તરફથી
જો વિદ્યાર્થીઓને પહેલા પૈસાની કિંમત સમજવી જોઈએ બિનજરૂરી ખર્ચ ટાળવો અને બચતની ટેવ વિકાસવી જોઈએ.
હા સારી વાત એ શું ખિસ્સા ખર્ચમાંથી પણ બચતી બચત કરી શકાય તો એ પણ બો સારું
હા નાની બચત પણ સમય સાથે મોટી બની શકે છે.
હ ઘણા લોકો દાન પણ કરે છે અને ઘણા લોકો ગુપ્ત દાન પણ કરે છે જેના પાસે બહુ પૈસા હોય અને શાંતિ સંતોષી હોય દિલનુ સારું હોય તો ગુપ્ત દાન પણ કરે છે. અને ભાઈ ઘણા લોકો તો જણાવીને પણ કરે છે કે ભાઈ હું આટલો પૈસો દાણ આપું છું.
હા સારો જો જરૂરતમંદ લોકોની મદદ કરીએ તો આપણે એ કહી શકીએ કે પૈસા અને જો આપણા પૈસા અ જે અ ગલત ચીજોમાં વાપરશું તો તે આપણાને એક દિવસ પૈસાથી ખતમ કરી દે
હમ હા જરૂરી પૈસા જીવન માટે જરૂરી છે પરંતુ જીવનનો એક માત્ર હેતુ નથી.
હા હા એકદમ સાચું વાત કીધું પૈસા સારા જીવન માટે સાધન છે હેતુ નહી
હા આ વાત મને ખુબ જ ગમી આ તો બહુ સારી વાત કીધી ભાઈ પેસા સારા જીવન માટે સાધન છે એટું નહી
હા મને પણ એ વાત બહુ સાંભળવામાં સારું લાગ્યું કારણ કે જો પૈસા કમાવવા સાથે સારો મૂલ્ય જાળવવા પણ એટલું જ મહત્વની હોય જો આપણા પાસે બહુ પૈસા હોય અને આપણા લોકો સાથે જો કનેક્શન હોય એ સારું ના હોય તો આપણે જયારે કોઈ મુશ્કેલીમાં ફસે અ તો પૈસા હોતા જ પણ જો આપણા પાસે કોઈ આદમી ના હોય તો એ પૈસા કઈ કામ ના નથી
હ આ આ ચર્ચાથી મને સમજાયું કે પેસાણું મહત્વ છે પરંતુ સ્વાસ્થ્ય સંબોધન અને શિક્ષણ પણ એટલા જ મહત્વના છે એટલે પૈસા પણ કમાવા માટે નથી ધ્યાન દો સ્વાસ્થ માટે પણ તમારું ધ્યાન દ
હા ઘણા વ્યક્તિ એવો હોય છે કે એ પોતાના જીવનમાં અ અડધા અડધા વીસ વીસ કલાક પૈસા કમાવવા માટે કામ કરતા હોય પરંતુ એ પોતાના સ્વસ્થ પર ધ્યાન આપતું નથી અને એક દિવસ આવી જાય કે મરી જાય અને આના બધા પૈસા અહીયા જ રહી જાય
હા જીવનમાં સાચી સફળતા ત્યારે જ મળે છે જારે પૈસા તે ખુસી અને સંતુલન પણ હોય છે એવું નહી કે ભાઈ તમને જ્યારેક જાદુ પૈસા આવ્યો તો ભાઈ તમને હવામાં ચલી જાવ તો કઈ ને કઈ
ખુબ સરસ આ વાત થી મને બહુ જ ગયાન મની તારો ખૂબ ખૂબ આભાર ચાલ પછી મળીએ જય શ્રી કૃષ્ણ
ચાલચાલ જય શ્રી કૃષ્ણ ભાઈ